હાલો, કેમ છો? બો જો અમારે તો અહિયાં વરસાદ ચાલુ છે.
શું વાત કરો છો અહીયા તો જરાય નથી ગરમી છે બરાબરની.
ના ના અમારે તો આજે ત્રણ વાગ્યાનો ચાલુ કર્યો તો હવે થોડોક ધીમો પડ્યો છે.
ઓહો તો તો સારું તમારે ઠંડઅપ થઈ ગઈ હશે.
હા આમારે ઠંડક થઈ ગયો બફારો એટલો હતો ને, તમે વાત વાત જ ના પૂછો.
મારે તમને મેં આજે તમને એટલે ફોન કર્યો, કે તમારા કોઈ ઓળખીતા ને એવી રીતે એમને બ્યુટી પાર્લર ને કઈક સલૂન કેવું ચલાવે છે ને?
હા એટલે મારી એક ફ્રેન્ડ છે એનું છે પ્રીતિબેન નામ છે. એનું પોતાનું છે એને ત્યાં તો તમે ભીડ જોવો. એની ત્યાં તમે એપોઈન્ટમેન્ટ વગર તો તમને અઠવાડિયા પેલા તો એની અપોઈન્ટમેન્ટ ના મળે તમે વિચારો.
ઓહોહો.
એટલી અને જાઓ ત્યારે તમારો વારો આવ્યો તો તમે નસીબદાર કેવાવ. એને ત્યાં લોકો કઈ હવે તો તમે લેડીસની શું વાત કરો છો છોકરાઓ પણ એટલી બ્યુટી ટ્રીટમેન્ટ લે છે. બોલો. અમુક અમુક ટ્રીટમેન્ટમાં તો આપડણે નામ પણ ના સાંભળ્યા હોય.
હા એ સાચી જ વાત છે કારણ કે હમણાં અમારા એરિયામાં તો તમે ન‌ઈ માનો એક સિંગલ રોડ છે. પણ ન‌ઈ ન‌ઈ તો એ રોડમાં અમારે વીસ થી પચીસ જેટલા સલૂન ખુલી ગયા છે, અને દરેક સલૂનમાં એવું જ હોય કે મેલ ફિમેલ બંને માટે હોય. અને અલગ અલગ ટ્રીટ મેન્ટની પછી પેલી સ્કીમ રાખી હોય, કે વાળની ટ્રીટમેન્ટ ને સ્કીિન ટ્રીટમેન્ટ ને અમુક અમુક તો એવા આપણે નામે ના સાંભળ્યા હોય એવી હવે ટ્રીટમેન્ટો આવી ગઈ છે એ વસ્તુમાં બધી.
અરે તમે માનશો કેવા કેવા લોકો પાસે આપણને એમ થાય કે આવા લોકો આટલા પૈસા ખર્ચી શકતા હસે એક એક ટ્રીટમેન્ટ એ લોકોની ખાલી સ ખાલી તમે નાનું વાળ ને એને કલર ને એવું કરાવો ને હજાર રૂપિયા લઈ લે બોલા અને કેવી પબ્લિક આપણને એનું મોડું જોને લાગે કે આટલા બધા આપી શકતા હશે પણ ના આપ પબ્લિક હવે પોતાની પાછા ખર્ચ કરતી થઈ ગઈ છે એમા અત્યારની છોકરીઓ એ લોકોનું તો બુકિંગ દર અઠવાડયે એ લોકોનું પરમનન્ટ બુકિંગ એપોઈન્ટમેન્ટ એમ નક્કી જ હોય કે સન્ડે આટલું આટલું કરવાનું જ
ફેસ થી લઈને પગ સુધી લોકોનું નક્કી હોય બુકિંગ
આજથી તમે પાંચ સાત વરસ પેલાની જો વાત લો ને તો પેલા આવું સલૂનને એવું તો અસ્તિત્વમાં હતું જ નહી બ્યુટી પાર્લર ચાલતા હતા તો એમાં ખાલી આપડે આઈબ્રો હોય વેક્સ સોય અને સાદું પેલું
પેડિક્યોર બહુ બહુ તો પેડિક્યોર કરાવે સાચી વાત છે. હા
પણ હવે તો એટલી બધી ટ્રીટમેન્ટ વાળ માટે પેલું બોટોક્સ આવે ને કઈ કકેરેટન ટીન આવેને પ્રોટીન ટ્રીટમેન્ટને અને આટલા ખર્ચા કર્યા પછી પણ એ બ કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવે ને તો અસર બહુ બહ તો બે થી ત્રણ મહિના સુધી રહેતી હોય છે. અને પછી ઉલટાની વાળ ની ક્વોલિટી પેલા કરતાય ખરાબ થઈ જતી મેં તો જોઈ છે.
સાચી વાત છે મારી ફ્રેન્ડે હજી લાસ્ટ એલે કેટલા ત્રણ થી ચાર મહિના થયા છે એણે પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવતી તો એના હવે જે નવા હેર ગ્રો થાય છે ને એ તમે જોવો ને તો ફૂલ કલ્લી અને એના જે પ્રો કે ટ્રીટમેન્ટ વાળા વાર છે ને એ ફૂલ સિલ્કી ને સ્ટ્રેટ હવે એના ફેસ પર એ કેટલું સૂટ થાય તમે જ વિચારો પાથીની બાજુમાં કરલી હેર અને અડધા ફૂલ સ્ટ્રેટ હેર આનો મતલબ શું મને એ નથી પડતી કે તમારે જે હેર ભગવાને તમને આપ્યા છે એને તમે મૂળમાંથી તો બદલી નથી શક શકવાના
તો તમે એક થોડાક વાર માટે થઈને તમારા વાળને આટલું નુકસાન શું કામ થવા દો છો
એટલે હું તો માનું છું ને ત્યાં સુધી ભગવાનને આપડા મોઢાની રચના પ્રમાણે જ આપણને વાળ આપેલા હોય કે આપણું મોઢું એવું હોય કે આપણને સીધા વાળ સારા લાગે કોઈ નું ફેસ એવો હોય કે એ લોકોને કરલી વાળ
પણ તમે જોજો જેને ભગવાને જે આપ્યો છે ને એ ન ગમે સિલ્કી હેયર વાળા એમ કહેશે કે કરલી હેર હોય તો કેવું સારું કરલી હેર કેવા એ લોકો કરલી હેર કરવા પાર્લર માં જાય અને જેના કલી હેર હોય ને એ સ્ટ્રેટ હેર કરાવવા પાર્લરમા જઈ કે મને તો કરલી હેર સહેજે બી મેનેજેબલ નથી ને આમ ઉડે છે. અને સિલ્કી હેર વાળુ શું કેશે એટલા પતલા લાગે છે કઈ એમાં તો હેરસ્ટાઈલ જ ના થાય છૂટા જ રાખવા પડે એટલે જેની પાસે જે છે એને એ વસ્તુ તું તો પસંદ જ નથી મને એવું લાગે છે.
હા એ વાત સાચી જ છે અને હેર કલર નો આપડે દાખલો લઈએ ને તો એટલા વિચિત્ર ચિત્ર વિચિત્ર લોકો હેર કલર કરાવતા હોય ને કોઈના મેં જોયા છે કે કોઈના પર્પલ વાળ હોય ને કોઈના લાલ વાળ હોય ને કોઈને લીલા વાર હોય એટલું આમ વિચિત્ર લાગે ને કે આ લોકોને આવું જીવ કવી રીતે ચાલતું હશે આવું હેર કલર કરાવતા અને પછી એક બે મહિના પછી જો થોડાક વાળ વધે ને એ પાછા એ લોકોના જે નેચરલ હોય સફેદ વાળ છે. એજ આવના છે. અને પછી એટલું વિચિત્ર આખું કોમ્બિનેશન લાગે ને કે આપણને જોઈને જ આમ થાય કે આવું કેવું આ લોકો ને ગમતું હોય
અરે પેલા તો મને એમ થાય કે આદિવાસીઓ આવા વાળ કરતા હતા તમે જોજો જેના અમુક ગીતોમાં તમે આદિવાસી ના જોશો ને તો લાલ લીલા વાળ કરીને હું હું કરતા એ લોકોડા હવે તો અત્યારની છોકરીઓ તો અઠવાડિયાે અઠવાડિયાે બાર ના કલર ચેન્જ કરી દે છે. તમેને અઠવાડિયા પેલા મળ્યા હોય તો બ્રાઉન હેર હોય પછી તમે બે દિવસ પછી બે વીક પછી મળો તો બર્ગંડી કલર ના હોય આ તો જાણે વાર છે કે કલર કપડા છે એવી રીતે એ લોકો વાર ના કલર ચ ચેન્જ કરે છે બોલા એમના પેરેન્ટ એમને અલાવ કરતા હશે મને એમ થાય છે એના પેરેન્ટ્સ ક એમને નહી કેતા હોય આટલી મોંઘી ટ્રીટમેન્ટ એ લોકો કરાયા કરે વાળને બગાડ્યા કરે
હવે એવું છે ને કે પેરેન્ટસ પોતે જ એટલી બધી ટ્રીટમેન્ટ ને એવું બધું કરાવતા થઈ ગયા છે ને તો હવે છોકરા છોકરાઓને તો નવાઈ જ નથી રહી અને પાછું તમે જોશો ને તો સલૂન વાળા આપડે કઈક સાદું આઈબ્રો કરાવવા જઈએ ને તો પછી ગભરાઈ દે અરે તમારા વાળ તો આવા થઈ ગયા છે તમારે તો ટ્રીટમેન્ટની જરૂર છે એને તમારે પ્રોટીન ટ્રીટમેન્ટની જરૂર છે આ તેને કરીને એટલું બધું આપણને જુદી જુદી જાતની સલાહ આપે ને કે આપણને થોડી વાર માટે તો એવું થઈ જાય કે હા લોકોકાની વાત તો સાચી હશે
અરે તમે હા અરે તમે હજી તો હું કાલે હેરમાં હેર કટિંગ માટે ગઈ તો મને ક કે તમે મંદી યુઝ કરો છો મંદી તો કોઈ દિવસ યુઝ જ ના કરે મહેંદી તો તમારા વાળને રફ કરી નાખે બળછટ કરી નાખે એના કલર ઉપર પછી કાઈ થાય નહી એટલે એ લોકો આપે જે યુઝ કરતા હોય જે નેચરલ વસ્તુ એ તો એ લોકો ના જ પડે તો ના પડે તો જ આપડે એમની મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાઈએ ને નકડતા આપડે એમની પાસે જઈએ જ નહી મહેંદી તો આપડે ઘરે કરી નાખીએ જે આપડે યુઝ કરતા હો ને એ એ લોકો ના જ પાડે કે પાછી એમનું ટ્રીટમેન્ટ કરાવી ને તમારે એના સેમ્પુ વાપરવાના એનું જ કંડિશનર વાપરવાનું એટલે એ ખર્ચા તો પ્લસ આપણા ટ્રીટમેન્ટમાં ઉમેરાતા જ જાય દર વિકએ આપણે એમની બધી પ્રોડક્ટ લેવા જવાની કે તમારે આ સેમ્પુ વાપરવાનું તમારે આ જ કન્ડિશનર વાપરવાનું એટલે એ લોકો ન આ એક બિઝનેસ જ થઈ ગયો છે કે તમને એમાંથી એ બહાર જ ના નીકળ કરવા દે એમને ટ્રીટમેન્ટમાંથી
હા એટલે આપણને પેલા તો ટ્રીટમેન્ટ પાછળ પૈસા ખર્ચ આવેે પછી એક એક કે હવે આ ટ્રીટમેન્ટ કરી છે એટલે તમારે હવે સાદું સેમ્પુ નહી વાપરવાનું સાદું કંડિશનર તમારાથી વપરાય નહી. તમારે આવા હેર ઓઈલ નહી વાપરવા ને એમ કરીને એ લોકા પછી પોતાની પ્રોડક્ટ તો એને આપણને લેવા નથી અને એક એક શેમ્પ ફોની બોટલ તમે નહી માનો બબે અઢી અઢી હજારની બોટલો હોય. અને ને એક તો ટ્રીટમેન્ટ ના આટલા ખર્ચા કરો પછી એ લોકાને આની બધી વસ્તુ તો પાછળ આટલા ખર્ચા કરો લે લો ટૂકા તો કમાય ને આપડે તો ચારે બાજુ થી નુકસાન જ છે એવું જ માની લેવાનું.
તમને હું સાચી વાત કહું આ જ્યારથી આ ઇન્સ્ટાગ્રામ નીકળ્યું છે ને જે આ કોલેજ ના છોકરા છોકરીઓ જે અત્યારની જનરેશન ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે એમાં તમે જોજોત ખુત શેમ્પુ કન્ડિશનર બધી ટ્રીટમેન્ટ એના જ તમને વિડીયો બતાવ્યા કરશે એટલે એને એ લોકોને એમ જ થાય કે આ જ છે. કોઈ સેલિબ્રિટીમાં તમને બતાવે કે કે ટ્ટીના આ કરાયું છે કે કાજોલે આ કરાયું છે. કે તમારે વાળા આવા કરવા હોય તો આવું કરો આ પિચરમાં આ વસ્તુથી આ એટલે એ જોઈ જોઈને ના મન થતું હોય ને એ એ બી સ્ટુડન્ટને મન થવાનું જ છે કે ના ના તો બધા કરાવશે અત્યારે ટ્રેન્ડ માં છે મારે તો કરાવું જ છે. એટલે આ સાયકલ ચાલુ જ રહે છે મને એવું લાગે છે.
હાએસ્ક તમારી વાત સાચી છે કે આ સોશિયલ મીડિયા આવ્યું છે ને ત્યારથી ઘણું બધું. તુ બદલાઈ ગયો છે કે હવે સલૂન વાળા માટે જ નહી દરેક દુકાન વાળા માટે કે કોઈ પણ ધંધા વાળા માટે હવે જરૂરી થઈ ગયું છે કે તમે સોશિયલ મીડિયા તો હોવા જ જોઈએ એટલે પછી રોજ રોજની તેલ બનાવાની રોજ નો એ લોકોનું જે હેર કટ હોય કે કોઈ પણ ટ્રીટમેન્ટ કરી હોય. એના વિડયોસ મૂકે ફોટા મુૂકે એટલે એ જોઈ જોઈ ને જે નવી જનરેશન છે ને એ થોડી એના પ્રત્યે વધારે પર તે આકર્ષણ અને પાછો ગુગલ રિવ્યુ માં આવે કે આના વખાણ કરે ને ફાઈવ સ્ટાર આપેને બહ સારી ટ્રીટમેન્ટ છે એને બહુ સારો સ્ટાફ છે એને એટલે એવું બધું વાંચી વાંચી ને લોકો વધારે એના બાજુ.
અરે તમે ઇન્સ્ટામાં એના વિડીયો તો જુઓ પેલા એના ફૂલ કલી ને આમ વિખરાયેલા વાળ બતાવે પછી એને પૂછે કે તમે મેક ઓવર માટે રેડી છો. એલી ઓલી જે ગર્લ્સ હોય ને કે હા હા રેડી છું અને પછી તો શું એના સ્ટાઇલિશ વાળ બતાવે એકવાર તો આપણને મન થાય કે ના ના મને આ કરાવું. છે મારાય આવાજ થઈ જશે. પણ કોઈ એ જોવે છે કે ઘરે જઈને જે શેમ્પુથી હેરવોશ કરે પછીના વાડેમાં લાગે તો આપડે મને કે ના ના બહુ સરસ એ વખતે તો બ્લો ડ્રાય કરે ફૂલ લાઈટો હોય. ફૂલ બધી તાજી તાજી ટ્રીટમેન્ટ કરેલું હોય. મશીન થી એ બધું સારું જ લાગવાનું પણ આફ્ટર હેરવોશ ઘરે જાય છે. એનો કોમ્બ યુઝ કરે છે, એના શેમ્પુ યુઝ કરે છે પછી શું એ હેર એવા લાગે છે ને ઘરે જઈને બીજા દિવસે. એ કોઈ જોવે છે?
છે નને મને એવું લાગે છે કે બે ત્રણ દિવસનો જ ખેલ હોય છે. મતલબ એ વસ્તુ ઠીક છે કે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય કે તમારે કોઈ લગ પ્રસંગમાં જવાનું. હોય ને એવા ટાઈમે તમે આવું બધું કરાવો, તો થોડા દિવસ માટે તમને અલગ લુક લાગે તમને સારું લાગે, કે તમને આમ થોડી ફ્રેશનેસ લાગે. પણ મને નથી લાગતું કે રોજ બરોજના જીવનમાં આટલા બધા ખર્ચા કરીને આવી બધી ટ્રીટ મેન્ટ કરાવવાની જરૂર હોય.
અરે કોઈક વાર તો તમે કોઈક મેકઅપ આર્ટિસ્ટને જોજો તમને ભૂત બનાવી દે. હું તમને સાચું કહું છું એટલો જાણે તમારા ફેસ ઉપર એ ચૂનો લગાડ્યો હોય. તમારું ઓરિજનલ ફેસ તો એમાં તમને દેખાય નને, થપેડા થપેડા. અને કે કે તમારો મેકઅપ કર તમે એકવાર નજીકથી જઈને તમારો ફેસ તો જોવો કેવો લાગે. અત્યારે એ કોઈ જોતું જ નથી બસ. કોરિયન ટ્રીટમેન્ટ કોરિયન જેવો સાન ફેલ અરે ભાઈ એમ થોડું કંઈ જાદુ થવાનું છે આમાં. એ કોઈ જાદુગર છે કે તમને જાદુ કરીને તમારો ફેસ ચેન્જ કરે.
આ બધી વાતો થી તો એક જ વસ્તુ શીખવા મળી કે આપડણે સીધું સાધું રેવાનું. અને બહ બધી આ વસ્તુમાં પડવાનું નહી, શું કહ છો તમે બરાબર ને?
અરે એકદમ તમારી સાચી વાત છે. તમે એના માટે નેચરલ પ્રોડક્ટ યુઝ કરો અરે સા તમારી સાથે ઘણું જાણવા મળ્યું હો ટ્રીટમેન્ટ વિશે પણ આપો આપડે કરવાની નથી.
ચલો ત આવજ.
હમ.